હા સંજયભાઈ. સંભળાય છે. ઉછકાયો ને હા હા હા કઈ નઈ કેમ છો, આવી ગયા?
હા, આઈ ગ્યા. અન ધર્મેશ ધર્મેશ ધર્મેશ બી આવ્યો.
ધનસભાઈ પણ હે તો એમના ફોનમાં ભી જોઈ લેજો તો એક બીજા સાથે વાત કરી લેજો.
હા હા અરે એક મિનિટ વાત કરીને ખાટલો કાઢવાનો શે.
શું? હાટલો?
હાલો.
હા. હાલો. હા કઈ નહી જમ જમા બેસાલા હતા જમી રયા.
હમ્મ હમ્મ બરાબર. કેટલા કે પહોચી ગેલા?
અમે સવારે દસ ને દસે પોચેલા. દસ ને દસે અયા ઉપર અનાસ પાસે ટ્રેન ઉભી રહી. હા. ટેન્શન વાળું થઈ ગયેલું વળી પોટલા કેટલા બધા એટલે ટ્રેન અ પ્લેટફોર્મ ની આવ્યું એમ. આગળ બેસેલા ને આપડા જેવું એમ.
હા હા આપણા જેવું તેશન
હા એટલે આપડા જે ઉટે છે ને આગળ બેસેલા એટલે પ્લેટફોર્મ થી નીચે ગયું એમ. પછી તેમાં પેલા ત્રણ પોટલા ઉતારવાના સ્વરાને રીસાને મને અને થર્ટી સેકન્ડ ઉભી રહી ટ્રેન.
હા.
પછી કઈ ની પન બધા ઊભેલા હતા ને જે નેક્સ્ટ સ્ટેશન પર ઉતરવાના હતા ને તો એમને કીધું પછી ભાઈ ને એક ભાઈ ને આપી દીધો પકડવા માટે મેં ઉતરી ગય ને પછ સોરાન મેં દીધી અને બીજા બધા પોટલા આપી દીધા અને ભાઈને પણ આપી દીધું એટલે થઈ ગયું એડજસ્ટ.
એ તો મોડટ કરે છેટ બેઠા છે તો.
બધા હેલ્પ કરીને એવી રીતે બધા ઉતારી દીધું. અને જગ્યા પણ બહુ મસ્ત મળી ગયેલી ને સોરા તો થોડી વાર પછી ઉપર ઊઘી ગ‌ઈ મસ્ત હા પેલા તો ગે ને એક પેકેટ પેલું ખાઈ લીધું ત્યારે એને શાંતિ થઈ પછી પાણી પીધું ને પછી ધીરે ધીરે કરીને ઊંઘી ગઈ તે આઠ વાગ્યા જાગી ત્યાં સુધી સુઈ ર‌ઇ મસ્ત ઉંઘ કરી છેને તો હા પણ રિશાન નહી ઉંઘે રિસાન તો કે અઢી વાગ્યા નો જાગ્યો તે ચાર વાગ્યા સુધી ચાર વાગ્યા પ પછી ઊઘયો અને પાછો છ સાડા છ એ પાછો જાગી ગયો એ પાછ આઠ વાગ્યા સુધી પછી પાછો થોડી વાર ઊંઘી ગયો
ગાડી લેવાલી હ પણ
હા ગાડી તે ત્યાં સ્ટેશન પાસે નજીક મૂકી ગયા હતા એક ભાઈ કં જતી પછી ત્યાંથી હષૅ ચાલતા ચાલતા ગયાને લઈ આવ્યા. પછી ત્યાંથી રેલવે આપેલો શું કે પ્લેટફોર્મ નીચે બધા ઉતારી પાડેલા બધા ઉચકીને બે ત્રણ પેલી ફાટક ક્રોસ કરીને પછી આ સાઈટ લાવવાનું જમણી બાજુ તે મગજ મરી પણ એક ભાઈ છે. ને આવતા આવતા એને મેં રિકવેસ્ટ કરી તો ઊભી રહ્યા ને તે ક અમારે ઊંચું આણ્યા ના જ એટલે કીધું તો કે હા ઓળખું ને ગૌરવસર એમની સ્કૂલમાં જ છે. એવું કીધું એટલે પછી એમણે હેલ્પ કરી બધા પોટલા અમને ઉછકવા લાગ્યા લઈ આવ્યા પછી એટલે હ ચાલતા ચાલતા ગયા ને લઈ આવ્યા ગાડી ને પછી આવી ગયા તો જવાદે ને અડધી વચ્ચે ગઈને ગાડી બંધ થઈ ગઈ
હમ
સાડા દસ ના ટાઈમ હતો. પછી કઈ નઈ પણ મતલબમાં પંદર એક મિનિટ વેટ કર્યું પછી ચાલો સ્ટાર્ટ થઈ ગઈ
હમ
ચાલુ થઇ ગઈ ને મતલબ સવા અગયાર એટલે હું સ્કૂલ માં પોહોંચી ગઈ
તો બસ વળી એલો ચાલે હો
હમ ચાલે એ સવ્ર‌રા ની તો રજા હતી એટલે વાંધો નહી આવ્યો હું નીકળી એ થોડા મહિના અ અત્યારે જાગતી હતી જયારે કોલ કર્યો ત્યારે અને અત્યારે ઇન્સ્ટ ઊંઘી ગઈ
હવે
હા એ ઇન્સ્ટન્ટ ઊ ઊંઘી ગઈ અત્યારે જ પાઠ કરતી કરતી પણ એ દિવસ ના નહી ઊંઘીને ત્યાં સવારે ઊંઘેલી જ
બરાબર છે.
મેં આવું એટલે તો બધી શાકભાજીને બધું ગોઠવીને તૈયાર. પછી ખીચડી ભી બનાવી દીધેલી હા એમ કે મમ્મા મેં ખીચડી બનાવી છે. એમ કે ટેસ્ટ કરી જો ટેસ્ટ હું હું ખીચડી બનાય દી લેટ થયું મારા બે વાગ્યાજ તો છૂટ્યા બે વાગ્યા પછી છે આવી
હા
ક્રિશન ને શરદી થઈ ગઈ
એ તો હ ના પવન ખાધો એન્ટ્રી પંપ
હમ સ્ટેશન પર ભી પવન ને આ બાઈક પર કોઈ દિવસ નહી ગયેલા ને ને અત્યારે ત્રણ દિવસ થી બાઈક પર જ અમે આટા માર્યા પછી. ત્યાં થી આવ્યા ત્યારે બી ટ્રેનમાંથી પવન લાગ્યો આજે ટ્રેનમાં પવન લાગ્યા અને સવારનો ઠંડો પવનો હોયં
હમ
હ એટલે અહિયાં આવે એટલે તો ત્યાં ટ્રેન ના કસુ નહીં ત્યાં તો મસ્ત રમે કંઈક કસુ ખબર નહી પડી અને જયારે ગાડી બેઠા મીઠાને અમે આવતા હતાા એટલે જોયું તો ઠડી થઈ જ ગઈ અત્યારે તો હવે એકદમ ગરમ ગરમ તાવ આવી ગયો છે.
તાવ આવી ગયો
હા તાવ આવી ગયો પણ રમ્યા કરતો છે.
હ દવા બવા હો તો પાયદો તો
દવા તો હવે તાવ ની તો નથી. હા વીકસ વીક્સ તો છે. વિક્સ તો એને બરાબર લગાવી દઉ પગમાં અને હાથમાં બધે પણ કે તાવ ની દવા નથી
હમ
તો તમે જમ્યા
હમ જમીના બાજુ ફરવાની કર લલેસ જામ
હમ હા સંજોતા ના
હાલો
હા સંજય ભાઈ
તર
હ ને આ જમી લીધું અને બેઠા હ સ્વરા અત્યારે જાગતી હતી ને ઊંઘી ગઈ હ હટ હટકા લખા છે તમ સાંભળ્યું ને તમને કોલ કર્યો ત્યારે બે મિનિટ ના થાય એટલે તો ઊઘી ગઈ ઊંઘી તો તર જાયને મૂળ આવે એટલે તરત જ ઊંઘી જાય હા એમાં મ પણ થઠાકેલીને આજ આખા દિવસની
હસ બે કેંગ
છે આલાહર સ જ છે તે રિશાને રમાટા છે તાસ નહી નહી બાકી છે વિશ ન જરાક શરડી વાળું થઈ ગયું
હ હા વા
લાગતો એટલે ટાવ એટલે પે ફોર વ્હીલર માં ફરી કરે અત્યારે ત્રણ દિવસ થીમાં આવેલા તો ત્રણ દિવસ બાઈક પર આટા માર્યા ને આટાટા એટલે પેલો પોવાન લાગ્યો હોયને તાપ તાપ લાગે એમ કરીને મેં કશું ઓઢાડ્યું નહી એમ અને ટ્રેન માં એ કર્યું હતું મેં ક બારી બંધ કરી દીધી ને પછી એને એ કર્યું પણ શું કે બોટ આપ લાગે એકદમ આમ ભીંજાઈ ગયો એટલે પછી મેં પાછી ખોલી દીધી બારી
હમ હ ગરમી ઓા લાગ ગઈ છે એટલેન લઈ ગયો
અને પાણી કેટલી જગ્યા પરર ચેન્જ થયું એને બરોબર અહીં હતું ટ્રેન માંથી અમે લીધું પછી પાછું આપણેે અહીયા જોરા વાસણ પછી મારા ઘરે
હા
એટલે પાણી ચેન્જ થાયા કરે નનેને હવે પાણી પી નહ હા એટલે હશેને હવે પણ એ કેટલા દિવસ ચાલે હ હ પાંચ પાંચ બોટલ હટી લ હા એમ તો સારું પણ દરેક મોરું લાગે એમ ટેસ્ટ હા એજ ખબર નથી કે પાણી. હા મીઠું નથી લાગતો.
ની ઘેરે પેલું ખારું પાણી નીકળે
હા હં હં ડરયો નથી ને. હા હા.
તેમાં ડબોઈમાં છે, ને યોના એરિયા ગમ બધા ત ખારું પાણી દરિયાનું કઈ નામો નિશાન
હા તો પણ ખારું પાણી નીકળે તેવું છે, અહિયાયા ઉપર. હા તો મેજિક છે, હે ને. અહી મને બધા જ આમે. બે ત્રણ જગ્યા ઉપર ટ્રાય કરી પછી પેલા બોરિંગ હોય ને ત્યાં. થી પણ પાણી કાઢીને અમે ટ્રાય કરી તો આવું જ પાણી છે. એક જગ્યા બોરિંગમાં થોડુંક સારું લાગત. છે, બટ એવી થોડુંક મોરું તો ખરું પણ હવે ચાલે એવું છે.
ડિસ્લરી પ્લાવું પાણી તો પેલા પીવાલાયક તો ખરું કે સારું વધારે તો નહીય એ બાજુ
ક્ષાર વધારે જ ને એકદમ પાણી ઉપર જ સારી આવી જાય.
એ.
હં સારી આવી જાય. એટલે હવે છે, ને બીસ પાણી લાવવું પડશે એ છે, ને દસ કિલોમીટર દૂર છે. છે, પણ હવે એકાદ દિવસ જઈને. બે બોટલ મોટી છે, પેલી વીસ વીસ લીટર વાળી એ ભરી લાવી. એમ તો ચાલલે કરશો હવે તો ચોમાસામાં તો બહુ ના જોઈએ ને પાણી.
હા હા. એ પી પાણી પી કર તો વાંધો નહી આ અડતાની ન દુઠે તો થોડાક સાટ થોડુંક થોડુંક તો જ પડે ગયા સાર વાગર આપડે પાણી.
હા હડકા દુખ્યા તો છે, ને અહિયાં ઉપર બે ત્રણ. પાસે મેં સાંભળ્યું. તમને પાણી તો આરો પ્લાન્ટ લખ્યો ઘરે લખી શકે નાનો આરો પ્લાન્ટ. તો એમાં પછી અમે એ પાણી પીધું ને. તો હાડકા ડુકટા થઈ ગયા આમથી એટલે પછી પાછ તો આ પાણી સ્ટાર્ટ કર્યું એમ કે એટલે ઠંડુ ફ્રીજમાં મૂકીને પીને. તો ચાલે પણ હવે આપડે તો ફિલ્ટર પાણી પયા કરેલું ને એટલે.
એટલે એટલે પડે એટલે ફ્રીજ નું પીટલું એટલે લુચા પડે હા તો ત ત્યા. ફ્રીજ લઈ ફ્રીજ લઈ લેતો પછી બીજું શું હ ના
ને ફ્રીજ ફ્રીજ છે, અમારા. હ હા હોસ્પિટલ માંથી લઈ આવેલા ફ્લીઝ. સ્કૂલ માંથી લઈ હા સ્કૂલમાં હતું તો બગડેલું હતું. તો અગિયારસો નો ખર્ચ અને ર ફેરકાવી દીધું સમરી ગયું. કોઈ ન પછી આ લઈ આવજો ત્યા નવું લાવે ત્યારે તમે આપી દેજો. ખબર ચિંતા નહી. હા એટલે તો આપડે આવી જઈશું બરાબર ને. તમે કરેલી છે, ને. આજે ભાઈ જરા ગમે પાછું પહેલી વાર. આવ એવું લાગે.
હા તમે આવો ન જમ લે એને તો અહ ડીલ લ અ પેલું લાગી જાય મન લાગી જાય હ તાં જ ત્યાંજ મન લગાવવા પડે એક ઓફોડી તાંજ મન લગાવવા હોડ
તરા ને કીધું મેં મન બુ રડવું આવતું છે મે ક તું મગજ ના બગાડવા એ થોડી થોડી વા રોલ રોલ રોલ રો હ પોરા સ્ નહી સ્સ્વરા કોઈ બી બાબત માંથી એમ કોઈ બી બાબત થી એમ મમ તો બ ના હોધે એમ ચા બનાયત મન હા હા મને આવી જાની જોઈએ એને સા પીવડતા જ નથી પણ આમ એવું મતલબ કઈ પણમ શોધી કાઢે નુકસાન માંથી એવું એમ હો રડવા માટે હા હા કે ગ્રીન ટી બનાવવું ને આમને તેમને
હા.
એવું બધું કરે. હ એ તો અહીં બનાવેને આટેન્શન જોઈએ વાળ એકલી ને એમ
હા.
આજુબાજુ છોકરા છે એના જોડે રમવા જાય પણ હવે થોડીક વાર જ જાય એમ પરિચિત વધારે નહી મળે ને એ છોકરી નહી મળે એમ છોકરા જ છે અહં ઉપર
હા એવું હા હ
બે ત્રણ અહીં આજુબાજુ છે એટલે ગુજરાતી બધા ગુજરાતી આપણા જેવા જ આ આપ જે વચ્ચે ગુજરાતી છે.
હા. પટે ભે દસવાયા કે હું બોલે ર હુંજ પડેે રે
તે આદિવાસી તે અલગ પાછા બે પ્રકારના આપડા અહિયાં કેમ હ આપ કુલમાં વધારે વાતિક છે બે પ્રકાર એમ આપ કેવું આપડે પટેલ ને પાછા આપણે ગુડિયા પટેલ ને ના કની ઉબરાની વારય ને હા એમનાવું છે હ બાર મી થ તો કટ તો દેવાનું હ બાર મીઠ તો કટકે દ